હા એ હ બોલો
એ શું કરો?
કંઈ ની જો લસણ ફોલીયે તમે શું કરો
અરે કઈ નહી તો અમે સોફા બનાયવા તી બેઠા એમાં
હમ્મ
હા હા અરે બવ મસ્ત છે.
હ ક્યાંથી મગાયવા
અરે કેસોદ કેસો
હા અમારે બનાવડા છે. અમારે એના સાત હજાર માં સાત હજારમાં થઇ જાય અમારે
ઓકે પાંચ છ હજાર બવ સસ્તું કેવાય યાર અમારે તો પંદર જેવું થીયુ હો ભાઈ
પાંચ છકા હ તો તો બો
હા હે
શું હાલે બાકી શું કરે તમારા ફેમિલી ના બધા માણસો
અમારા ફેમિલી ના બધા માણસો બેઠા છે જમવાની વેટ કરીએ છીએ જોવો જમી લઈએ એટલી વાર
હમ
જમવામાં રસોઈ બને છે મગની દાળ બનાયવી મગની દાળ બનાયવી અરે અમારા અહીંયા હાલે છે એવું વેધર અમારા અયા સરસ છે
હવ હવ હવ તો એ વરસાદ પાણી છે અમારે તો હજી બોપરના સુતા છે બાળકો
વરસાદ ની બહુ તંગી છે અયા તમારે અયા કેવો વરસાદ છે
અમારે તો એકી કોઈ ના થાયું હતું
અર એવું છે
હમ
તો આયેશ વર્ષો જેવું લાગે તમને
હા આવું અમને તો લાગે પૂરે પૂરી શક્યતા છે ફૂલ અંધાર છે અમારા
ઓકે તમારી ફેમિલી શું કરે છે
હે
હલો તમારી ફેમિલી શું કરે છે
અમાર ફેમિલીમાં જો બાળકો સુૂતા છે
ઓકે
એવું છે
હા બાળકોને જે્યા સ્કૂલે કેવું ત્યા જાય કે
હાો જાય છે ને એલ કેજી માં જાય છે
હલ કે દિમાખ
પછી ગુજરાતી માં બેસાડશું હા એક આકડા આવડે છે વન થી ટેન આવડે છે કલમ ખડીઓ આવડે છે એબીસીડી આવડે છે
તમારી ફેમિલી માં કેટલા મેમ્બર છે
અમે અમે ત્રણ છે
ઓકે અઢી
અઢી ત્રણ જેવું છે
હા ક્યાં અત્યારે રહેવાનું ક્યાં તમારે
અમે દ્વારકા
દ્વારકા ઓ કૃષ્ણ ભગવાનની નગરીમાં હા આવશો એટલે તમને કેવું ફોન કરશું
હામારા દરિયો હોય છે મસ્ત બાકી શિવરાજપુર છે નાગેશ્વર છે ભીમરાણા છે પછી રુકમણીજી નું મંદિર છે
અ તું ફરવા માટે શું શું અહિયાં છે આમ જોવા માટે
જોવા માટે જો દરિયો છે પછી સુદર્શન છે બનવેલું છે ઈ જોવાનું તમારે એની ઉપર ઉભી ને
ઓકે ઓકે
પછી અમારા એ ફીસ નું વધારે અહિયાં છે ને માછલી નો બહુ ઉછેર થાય ને ને હોડી વારા હોય ને હોડી લઈ દરિયામાં જાય મહિનો દિવસ પછી માછલી પકડ્યા વે એના કાંઠે ઢગલા કરી પછી વેચે. પછી ઈ જાય મોટા મોટા ઓલામાં
હું નહીં માં
ટીવી કર તું નહી કર હા કંપનીમાં તમારી એઈ બાજુ જ આવ
હા
હા અમારે માછી નો ઉછેર થાય છે પણ મચ્છી થોડીક કમ અમારે અયા
હોય માખીયન
ઉછેર હ
માખી નહી, મચ્છી મચછી ફીસ હા, અમારે અટાણે જો વરસાદમાં તો કઈ છે નહી અટાણે પવન બહુ હે.
હા, હા.
હમ. હવે, ત્રણ ચાર દિવસથી સૂર્ય નથી જોયો અમે.
હમ. તું તો સારામાં સારું કે અમારે પણ એવું જ છે એમ તો અત્યારે સીઝનમાં ચાલેને ચોમાસાની પણ વરસાદ આવતો નથી એવું છે. વાતાવરણ વરસાદ જેવું જ રેય છે..
હા, તમારી ફેમિલીમાં ત્રણ જ લોકો છે? બીજા કોઈ નથી.
ના, ત્રણ જ છે.
હ, તો તમારું રેવાનું હ, કયાં રેઈ છે. છેટા એટલે
એમ છેટા એટલે ઈ આમ અમારા ગામડે રહે છે.
હ ગામડે ઓકે ગામડે એટલેને શું કઈ જોબ વોબ કરે એવું?
હા હા.
જોબ કઈ, કઈ કરે એવું છે? અમે એકચુલીમાં અમારે સ્ટુડિયોનું કામકાજ છે. નાય, ખેતરમાં તો નથી જતો. ફોટો અમે ફોટા વિડીયોનું કરીએ, ફોટો પાડીએ છીએ. બધાને એની મોમેન્ટ આપીએ છીએ. સોનું? હા હા. કેસેટ બુક કેશેટ બનાવી, વિડીયો શૂટ કરીએ, વિડીયો એડિટ કરીએ છીએ. કોઈ પણ નો, ને એવું કામ કરીએ. બાકી એ કઈ નહી, બાકી જોત ઓફ સીઝન છે તો બેઠા અને મુવી જોતા
તમારી બાજુ શું કઈ? તમારી બાજુ ફરવાલાયક સ્થળ છે કઈ?
મારે અહિયાં તો જાજુ સાસણ છે, સોમનાથ છે. તુલસી શ્યામ છે, હદાર છે. બધુંય છે, લાયન છે.
હા, તો તો સારું કેવાય.
સિંહ જોવા મળે, હરણ જોવા મળે, સારા સારા માણ સો જોવા મળે, કાઠિયાવાળી જમવાનું મળે.
વધારે
અમારે, અમારે વધુ, અમારે અહીંયા સોમનાથ શાસણ બો ટ્રેન્ડ મા છે.
હ અમ સારું કેવાય તો, તો તમે ગુજરાતમાં જ રેહતા લાગો નહી. ગુજરાતમાં જ રયો સો ને કે બહાર રયો છો?
અરે, અમે ગુજરાતી પ્રોપર ગુજરાતી, પ્રોપર કાઠિયા વાળી.
વારે વાહ. સરસ લિ્યો.
હા, અમારે સાાસણમાં સિંહ જોવા મળે. એ જાજા પ્રાણી જોવા મળે, ને શસ્માં ફેર જેવું સારું હે. લાયન અમારા એવુ બધુ ગુજરાતમાં. બાકી સોમનાથ, સોમનાથ છે. સોમનાથ મહાદેવનું મંદિર છે, પેલું જ્યોતિર્લિંગ છે.
હ હ, પેલું છે
હા, પેલું છે.
હમ હમ.
ત્યાંથી આગળ જાવ તો દીવ આવે છે. દીવ અમારા ગુજરાતમાં ન આવે, દીવ થોડુંક કામ અલગ પડી જાય.
ઓય હા.
હા, અને બસ અમારે બાજુમાં સોરવાળ રહેે છે. ધીરુભાઈ અંબાણી તમે ઓળખતા રેશે?
હા, ઓળખીએ.
હા ભાઈ ધીરુભાઈ અંબાણી ના અમે બધા નજીક નું ગં છે અમારે સોરવાડ સોરવાડ માં ધીરુભાઈ રહેતા
હા
અત્યારે એ જામનગર રહી છે પછી તો ખબર નથી તો પૈસા દદ રહ્યા એટલે તો હાથમાં ન રહી
હા ઈ તો એમ જ હોય ને
હા બાકી સોમનાથ ફરયા જેવું છે અને ત્યાંથી આગળ જવ તો દીવ આવે
હા આવીએ એક વાર બાજુ
દીવમાં તમને બીજ જોવા મળે સોમનાથમાં મહાદેવ ભગવાન છે ચંદ્રશેેખ મહાદેવ હા અને બીજા મંદિર તો હા બીજા મંદિર તો બઉ ખ્યાલ નથી બધા નોખા નોખા મળને બાજુમાં બીજ છે ચોપાટી છે બાજુમાં વેરાવળ છે વેરાવળ એક સુંદર બંદર આવેલું છે અને બંદર માં મચ્છી મચ્છી બધું પકડે છે મચ્છી માણ ને વ ચ છે મા એનો ખોરાક લે છે જે વધે એ કંપનીમાં જાય છે અને કંપનીમાં એની પ્રોડક્ટ બને છે અમારે અહિયાં અમારે વેરાવળ છે વેરાવળ જાવ તો ત્યાં મચ્છી ની બહુ મોટી કંપની છે ત્યાં પાવડર વગેરે વગેરે બધું બને છે ત્યાં તધા લોકો જોબ ઉપર જાય છે જોબ માંથી લોકોને પૈસા મળે છે હા પછી આગળ દીવ આવેલું છે દીવ માં વાઈન વાઈનને બધું મળે છે દારૂ ને બધું બીજ છે અહં કરવા માટે સારી સારી હોટલ છે સારું સારું જમવાનું મળે છે અહિયાં સોમનાથ થી અમારે સો કિલોમીટર થાય છે
હા
હા ત્યાંથી અમે સોમનાથ જઈએ એટલે દીવ અમે ક્યારેક ક્યારેક જતા હોય ફરવા માટે હ કેમ કે જો દીવ એવી રીતના વફણાય છે કે દીવ ના તમે વતની હોય તો તમને બહારની વિજા મળી શકે
હ
લંડન છે દુબઈ છે બહાર તમારે રહેવા માટે વિજા મળે હ ક્યારે ખાવું ત્યારે ટ્રાય કરજો બધું ફરજો પછી અહિયાયા દીવથી બાજુમાં તુલસી શ આમ આવેલું છે તુલસી છે આમ તમે ફરો જંગલ બંગલ છે લાયન છે ત્યાં બધું સરસ ફરવાનું છે ડેમ હૈ નદી હૈ ત્યાં સારા માણસો હોય તમને બધું મફતમાં જમવા મળી જાય.
હા તો સો રૂપિયા મલયા
તો તો જમ તમારે જીરો બજેટમાં તમને ફરવા મળે તમે અહિયાં જઓ તો બધે રૂપિયા દેવા પડે અયા મુફત જમવાનું મળી જાય ચૈ મફત સુવાનું મળી જાય છે બધું રવાની સુવિધા બધી મફત મળે છે. ગુજરાતી લોકો બહુ મસ્ત છે તમે આવો અનેને
આવશો આવશો અમે એમ તો ગુજરાતી જ છે પણ અમે
હ મને આવી જ જયગા જોઈને હોય ને હવે પ્યોર કાઠિયા વાડીે અમારે છુલ્લા નો રોટલો મળે છુ ચુલ્લા ના રોટલા ખાવાના માણસો છેમ
હ અ જુવાર ના બનાવો કે બાજરા ના
અમારે પ્યોર બાજરી ચાલે છે બાજરો
હમ હમ બાજરામાં નાખો કઈ ભેગું મકાઈ કે જુવાર કે એકલું એકલું
હા બાજરો સુલામાં આગમાં અમે બનાવીએે છીએ. તાપમાં શેકી નાખવાનું શ શેકીને એના પકી સબ્જી અમે ઓરોને રોટલો મારી પ્રખ્યાત અં કાઠિયાવાડીમાં
હા.
હા અને બુધી એ બાજુ આવું મળે જમવાનું આવ એટલે ટ્રાય કરજો જમવાનું આવું બધું.
ઓકે ઓકે
તમે જાવો એટલે તમને અહીં જાવુ નેહળો કેવાય અમા ગુજરાતી ભાષા માં નેહળ્યો
હા.
ને બધા સારણું રતો હો ભેંસ ને સાવદ ની વચ્ચે લાયન છે ને લાયન સિંહ
એની વ વચ્ચે જે માણસો રહેતા હોય ને આ બધા ઢોર ને ભેંસ ને ગાય ને એવું બધું સાધતા હોય એમાં દૂધ ને પીને અહં એમાં ગુજારો કરતા હોય હા અને ભગવાન નું મંદિર છે. નીનીયાં ગરમ તળાવ છે ગરમ પાણી ગરમ પાણી નું તળાવ છે એં
હા.
આમાં બધા રૂપિયા નો સિકકો નાખતા હોય જાય એટલે એમ બધા સિકકો નાખીએ ને આ
હોય સરસ સિકકા નાખો તો એટલે સિક્કા નાખો ને તો પાણી ચોખું રહી.
હ ત્યાંથી તમે આગળ જાઓ એટલે આવે છે. કીર કંકા એ કંકા એ માનું મંદિર
હા.
ગીરકંકા એ તમારે જંગલમાં બાવીસ ત્રેવીસ કિલોમીટરો સફર કરવો પડે ટુ વ્હીલ કા ફોર વ્હીલ ક તમારી પા જીવો હ હા એટલે ત્યાં કંકાઈમા નું મંદિર છે કંકાઈમા એટલે માતાજી
સારું હાલો તો હવે થોડીક વાર પછી રહીને આપડે વાત કરીશું. અત્યારે મારે કામ આવી ગયું છે મારા બાળકો બધ ઉઠી ગયા છે એટલા માટે
એ સારું સારું જય માતાજી